હાલો
કેમ છો
મજામાં તમે
હું પણ મજામાં છું બીજું શું ચાલી રહ્યું છે વેકેશન પડ્યો છે એટલે ક્યાંક યા ત્રા કે પ્રવાસ ગોઠય્યું કે નહીં
હા એક કેમ બતાવ તમે પણ મારે સાથે એવડું કઈ પ્રોગ્રામ નથી છે પણ આ થોડો થોડો. જઉં છે એમાં પ્રવાસ પણ જરૂરી છે આયાત્રા ને પ્રવાસ જીવનો ન એક સુંદર અનુભવ છે. પણ તેથી નવા થોડો. જેેવા મળે છે ને અને નવી માહિતી પણ મળે છે.
બિલકુલ સાચું કહો છો તમે આપણને નવીન માહિતી મળે છે. આપણા રોજિંદાના જીવનમાંથી આપણને થોડો સમય કાઢીને. જરૂરથી ક્યાંક ને ક્યાંક યાત્રા કે પ્રવાસ જરૂરથી કરવો જોઈએ આખા વરસમાં એકથી બે વખત આપણા પરિવાર સાથે આપણે જો સારો સમય ગાળીએ. તો એ પણ આપણા માટે યાદગાર થઈ જાય છે અને જે આપણા રોજના કામકાજ છે. એ કામકાજમાં આપણે શાંતિથી માનસિક શાંતિ થી આપણે બધા માણસો ખોઈ રહ્યા છીએ. તો એના માટે યાત્રા અને પ્રવાસ એ બહુ જ લાભદાયક છે. અને બહુ જરૂરી પણ છે.
બિલકુલ જય્યારે આપણો જોડીદા જીવનની અ જીવન નથી થોડો સમય કાઢીને ક્યાંક ફરવા જઈએ ત્યારે મન તાજું થઈ જાય છે.
બિલકુલ સાચું કહો છો તમે અમ અ ક્યાંની તમે ક્યાંની યાત્રા ગોઠવી છે. જો હમણાં તો કેટલી યાત્રાઓ ચાલી રહી છે હમણાં જોઈએ તો કેટલા યુવાનીઓ પણ હવે યા અને પ્રવાસ પ્રત્યે એમનો પણ ઝુકાવ થઈ ગયો છે. કેદારનાથ યાત્રા અમરનાથ યાત્ર આ સિઝનમાં થાય છે તો જો હમણાં તો બધા જ ભક્તો કેદારનાથમાં ભગવાનના ત્યાં જવાની યાત્રા ની શરૂઆત કરી જ છે.
સાચી વાત કહી તને. મને તો પક નદી અને પ્રાકૃતિક સ્થળો જોવા ખુબ તો ગમે જ છે પ્રકૃતિની નજીક જઈએ ને તો ત્યારે મને શાંતિ મળે જ છે.
બિલકુલ સચ કહો છો. અને મ મને પણ નદી પહાડ એની સાથે સાથે મને ઐતિહાસિક સ્થળો પર જવું બહુ જ ગમે છે ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈએ તો આપણા ઈતિહાસમાં શું થયું હતું એની જાણકારીની સાથે સાથે આપણે આજને સમયને જોડીને જોઈએ તો કેટલા બધા અનુભવો એવા હોય છે. જે આપણે આજના જીવનમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છ છે. એટલે મને તો ઐતિહાસિક સ્થળ અને દાર્શનિક સ્થળો જ્યાં દર્શન કરવાના સ્થળ હોય એ બધી જગ્યાએ જવું બહુ ગમે છે.
હુ સારુ. પણ યાત્રાથી માત્ર મનોજન મનોરંજન જેન નથી થતું. પણ જ્ઞાન માં પણ વૃદ્ધિ થાય છે. અને આપણે અલગ અલગ લોકોની જીવનશૈલી અને રીત રિવાજો વિશે જાણવા મળે છે.
બિલકુલ સાચું કહ છો તમે તમે જોયું હશે. કે બધી જગ્યાની રહેન સહેન ત્યાં રહેવાનો તરીકો. એ ત્યાંની ઋતુ અને વાતાવરણ પર આધારિત હોય છે. એજ પ્રમાણે આપણે આપણે જારે પણ અમ પ્રવાસ કે એવી મુલાકાત લઈએ. તો આપણને પણ એવું અ જાન એ ત્યાંના વિશે જાણવા મળે છે કે ત્યાંના લોકો અ કેવી રીતે રહેવાનું, તેમનું રહેન સેહન શું છે, ખાન પાન શું છે. આ બધી વિષય મતે માહિત તી પણ મલે છે. અને જ્ઞાનમાં પણ વધારો થાય છે.
ખૂબ સર સાચી વાત કહી તમે. પણ યાત્રા કરતા કરતા સમયે આપણો સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ છે. અને પર્યાવરણનું નુકસાન ન પહોંચે તો જોવું જોઈ છે.
બિલકુલ એનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ આપણને કે પર્યાવરણને પણ નુકસાન ન પહોંચે. આપણે આમ તેમ ક્યાં પણ બીચ ઉપર કે ક્યાં પણ ફરવા જઈએ. તો આપણને જે પ્લાસ્ટિકની થેલીઓ છે એનો યુ એનો ઉપયોગ કરીને એમ જેમ તેમ નહીં નાખવું જોઈએ, એને કચરા પાત્રમાં નાખવો જોઈએ. આપણે જે ફૂડ પેકેટનો ઉપયોગ કરતા હોઈએ. કે જે પણ કોલ્ડ્રિંક્સ ને એવી બધી એની જે બોતલો છે. એ બધાનો ઉપયોગ આપણે કરતા હોઈએ તો એને આપણને ઉપયોગ કર્યા પછી. વ્યવસ્થિત રીતે એને નાખવું જોઈએ, એને ખુલ્લામાં નહી નાખવું જોઈએ એનાથી આપણો જ દેશ અને આપડો જ શહેર પ્રદુષિત થાય છે.
બિલકુલ સાચું કહ્યું તમે. મારા જીવનો ન તો એક યાદગાર પ્રવાસ માઉન્ટ આબુ નું તો ત્યાંનું વાતાવરણ, હરિયાલી અને શાંતિ હજુ પણ યાદ છે મને તો.
બરોબર એ બહુ પ્રકૃતિનું બહુ જ સૌંદર્ય સ્થલ છે. ત્યાંનું સનસેટ નક્કી જ એની તો વાત શું નિરાલી છે. ત્યાં એકદમ પહાડો વચ્ચે આપણને એવું લાગે એ માઉ માઉન્ટ આબુને બી તો નાનું કશ્મીર કહેવામાં આવે છે. ત્યાં બી તો અમ કેટલા સૌંદર્યના દ્રશ્ય છે એ પહાડો પ્રત્યે. પહાડો અને વૃક્ષો એનો નજારો જ જુદો છે.
અને મને તો દ્વારકા અને સોમનાથ જવાનો અવસર મળ્યો હતો. આવા ધાર્મિક સ્થળોની યાત્રાથી આધ્યાત્મિકમની શાંતિ મળે જ છે.
બિલકુલ સાચું કહો છો તમે. મેં પણ થોડા સમય પહેલા. અ ઉજ્જૈન અ મહાકાલેશ્વરના દર્શન કર્યા હતા. અને એની સાથે સાથે ત્યાં તો કેટલી બધી અમ કેટલા બધા મંદિરોનું આપણને જોવામાં મલે મલે છે. કાલભૈરવ પછી શિપ્રા નદીના જ નદીના કિનારે જયારે આપણે સંધ્યા આરતી કરીએ. એટલે મનમાં એટલી શાંતિ થાય કે શું જ કેવું ત્યાંનું. એટલે બધી જ જગ્યાનું એક અલગ જ મહત્વ આપડે જાઈએ રૂબરૂ ત્યારે ત્યાંનું આપણને જે વાતાવરણથી અને રહેન સહેનથી કેટલી બધી અ આપણને પણ વાતો શીખવા મળે છે. અને આપણા બાળકો પણ જ્યારે અ કોઈ પણ પ્રાકૃતિક દ્રશ્યોની ની નજીક જાય છે. તો એ પણ એ લોકો ત્યાંની મુલાકાત લે છે તો ત્યાંના અ વિશે જે આ ભણતરમાં ભણે છે એના કરતા જે રૂબરૂ જોવે છે. તો એમાં એમનો વધારે જ્ઞાનનો વધારો થાય છે.
સાચું કહ્યું તમને. અને હા અને બાળકોને માટે પણ યાત્રા એક જીવન શિક્ષણ સે. પુસ્તકમાં જે વાંચે છે તે પ્રયત્ન જોઈ શકે જ છે. આખિર એ કહી શકાય કે યાત્રા આપને પ્રવાસ જીનને આનંદ, જ્ઞાન અને અનુભવથી સમૃદ્ધિ બનાવે છે.
બિલકુલ સાચુ કહો છો. પ્રત્યક્ષ જોવે છે તો એનાથી વધારે શીખે છે આપણે પણ જાણીએ છી અને જુઓ. બાળકોમાં જ્ઞાન નો જો જય્યારે એ લોકો જોશે પડશે ત્યારે એ લોકોમાં જ. જીગયા પણ થશે કે આ કેમ થયું. આપણે જેમ કે હમણાં થોડા સમય પહેલા અમે રણથંભોરના કિલ્લામાં ગયા હતા. તો ત્યાંની શ શી કથા છે. તો બાળકો પણ સામેથી પૂછે છે અને એ આપણે જે એમને સમજાવીએ કે્યા અહીંયા આવી ઘટના ઘટી હતી તો પછી એ લોકો પણ એમને જે ઇતિહાસમાં ભણે છે એના સાથે લિંક કરે છે કે ના જો આ વસ્તુને આપણેે આ જગ્યાની આપણે મુલાકાત કરી તો
એ એકદમ સાચું છે એકદમ સ્થળ પણ સાચું છે અને આ ઘટના પણ સાચી હશે તો એ પ્રમાણે એમના પણ એમનામાં પણ કુતુહલતા થાય છે અને એ વિશે વધારે જાણકારી માટે એ લોકો પણ આમ પોતાનું મન એ એ રુચિ લે છે એવી રીતે કે ભાઈ હા આવું પણ ઇતિહાસમાં થયયો હશે
સાચે કહ્યું તમે પણ યાત્રા કરો નવા અનુભવ પણ મેળવો અને આના જીવનને સુંદર બનાવ છે હેકે ની
બિલકુલ સાચું કો છો તમે યાત્રાની સાથે આપણે કેટલું બધું શીખીએ છેએ અને અમ હું એક બીજી વાત પણ કેતી હતી કે આપડે જયારે દૂર ક્યાંક યાત્રા કરવા જઈએ તો તમને કયું સાધન વધારે ગમે છે જેમ કે બસ કારમાં કોઈ પણ ગાડીમાં કે પછી ટ્રેનમાં કે પ્લેન માં કઈ રીતે જવાનું તમને વધારે ગમે છે
સ છે સાચી ક તમને અને પ્રવાસ દ્વારા આપણે અલગ અલગ શૈરા મ ગામડાઓ પર્વતો સમુદ્ર કિનારાઓ અને ઐતિહાસિક સ્થળો જોવા મળે છે ને તો આજ થી દેશની સંસ્કૃતિ પરંપરા અને ઇતિાસ ઇતિહાસ વિશે ઘણું શીખવા મળે છે પુસ્તકમાં વાચ ચલેલી વસ્તુઓને જયારે આપણે પ્રત્યક્ષ જોઈ છે ને ત્યારે તે જ્ઞાન વધારે પ્રભાવશાળલી બને છે
એ તો બિલકુલ સાચી વાત છે અને જો આપડે જયારે લાંબો પ્રવાસ કરવો હોઈએ ને તો આપણે ટ્રેનનોો પ્રવાસ બહુ ગમે છે મને તો ટ્રેનમાં શું છે વડીલોને બાળકોને બેસવા માટે પણ આરામદાયક સીટ હોય છે આપણે અમ એ શુઈ પણ શકીએ છીએ ત્યાં બાથરૂમની બધી વ્યવસ્થા હોય છે તો બાળકોને બાથરૂમ મોટાઓને જવું હોય તો પણ વડીલો માટે બહુ આરામદાયક સફર હોય છે એટલે હું તો જો ક્યારે પણ ક્યાંક જવાની પહેલાથી જે આપડે તૈયારી હોય તો હું ટ્રેનની બુકિંગ બહુ જલ્દી કરાવ લઉં છું જેનાથી આપણને બેસવામાં જવા આવામાં સફર કરવામાં આપણને કોઈ અવળો ના કોઈ પણ જાતની આમ મુશ્કેલી ના પડે એટલે હું તો ટ્રેન નો સફર વધારે પ્રિફર કરું છું અને હમણાં ટૂક સમય પહેલા જ અમે અમ રાજસ્થાનની મુલાકાત લીધી હતી તો અમે તો ટ્રેન થી ગયા હતા તો બહુ જ મજા આવી હતી અ એમાં આપણે પરિવાર સાથે બેસવું ગપ્પા મારવો સમય વ્યતી કરવું બહુ જ સારું લાગે છે
સાચચી ગ તને તમારે ક પ્લાન છે તમે તોદમ બીધું મજા આવ છે
અ અમે તો થોડાક સમય પહેલા તો ગયા જ હતા ને હવે તો જો વેકેશન પતી જવા આવ્યું છે એટલે અમ જ્યાં નજીકમાં ક્યાંક હશે ને એટલે ત્યાં જવાનું થોડું વિચાર છે તો અ ગુજરાત માં તો આપણને નજીકના જે સ્થળો છે જેમ કે દ્વારકા સોમનાથ સાપુતારા પછી આ બધા જે હમણાં તો જો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ત્યાં પણ કેટલા વડોદરામાં જે છે એની એ એની મુલાકાત માટે પણ કેટલા લોકો આવે છે એ પણ દુનિયાની સૌથી આપણે ભારતની સૌથી મોટી મૂર્તિ અ નું સ્થાન પ્રાપ્ત છે તો એ પણ બહુ જ આવે છે તો ચાલો તો ફરી મળીશું અને આ પ્રવાસ અને યાત્રા વિશે ફરી ચર્ચા કરીશું જાય શ્રી ક્રિષ્ના
જય શ્રી કૃષ્ણ સારૂ